હા, ઉં મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. બાકી બધું કેવું ચાલે છે?
હા બસ ઘરે બી બધું સારું છે. શાંતિ છે. તમારે કેવું છે ઘરે બધાને? ચાલો સરસ અ મેં મેં તમને એટલે ફોન કર્યો તો કે હું છે ને કાલથી યોગ ગા ક્લાસીસ માટે જાઉં છું. તો તમે પણ જોઈન કરશો?
હા હા કહી નહીં અને હું તો કરું જ છું.
અરે વાહ! બહુ સરસ છે. એમ પણ આપણે મતલબ યોગ એક્સરસાઇઝ એ કરવું બહુ જ.
બઉુ જ જરૂરી છે હું. તો રોજ સવારે થર્ટી મિનિટનું વોક કરું જ છું અને હું હમણાં રિસેન્ટલી એક મહિનાના અંદર હું જીમ પણ જોઈન કર્યું છું કે એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે.
બહુ સરસ કર્યું. એમ પણ હવે આપણી લાઈફ. ફલ એટલી બધી એ થઈ ગઈ છે ને કે આપણે મતલબ કોઈપણ એક્સરસાઇઝ છે યોગા છે કે આપણે આપણાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું બહુ જ
બઉ જ જરૂરી છે. અચ્ એ વાત તો તમે બરાબર કિધી એનાથી આપણું શરીર પણ સારું રહ હેલ્ધી રહે આપણેે બધી જાત રોગોથી મુક્ તરી આપણું શરીર સારું રહેશે તો ઇન ફ્યુચર આપણનું સારું રહે ને પછી
ન નહી સાચી
તે જ હા.
એટલે જ તો મેં પણ હમણાં છે ને એકક્ચુલી હું પહેલાં કરતી હતી યોગા તો એનાથી મને ઘણો બધો ફાયદો થયો તો પછી વચ્ચે કંઈક કારણસર ઘરની જવાબદારી કંઈક એવું આવી ગયું કે મારે પછી વચ્ચે છોડવા પડ્યા
હા તો એ એવો જ થાય છે આપણને આપણને હાઉસવાઈફ એટલે આપણને એવું જ હોય છે કંઈ ને કંઈ કામ આવી જાય કારણે આપણે બધું છોડવું પડે બટ આપણે રેગ્યુલર એક્સરસાઇઝ અને યોગા કરીએ ને તો એનાથી આપણને સ્ટ્રેસ ન થાય માઇન્ડ આપણુ શાંત રહે અને બ બડી એકદમ રિલેક્સ રહે હે કે નહી
હા નહી નહી સાચી વાત. છે તમારી. એટલે મેં પણ પાછું બસ જોઈન જ કર્યું છે કેમ કે હું પહેલાં પણ કરતી હતી ન તો મને ઘણો બધો ફાયદો થયો હતો. જેમ કે, મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે બધું બોઉ જ મને તકલીફો હતી મન ગૂંઠણામાં મને બો જ દુઃખતું હતું. તો મને યોગા કરીને ધીરે ધીરે એમાંથી ઘણા બધા લાભ ભો થયા છે જેન્સ કે બ્રાહ્મણી કરવાથી આપ પણને માઈગ્રેનમાં ન ઘણો રાહત થાય છે. હા, અને સાથે સાથે હું હવે વોક પર કઅ સાંજે ટાઈમ મળે છે તો થોડું અમારી બાજુમાં ગાર્ડન છે ને ત્યાં વોક પર પણ જાઉં છું.
આને ને વોક પર તો કરવું જ જોઈએ. વોક તો ટાઈમ મળે નઈ મળે સવા વાર સાંજ ક્યારે પણ થર્ટી આવે-આયક-અડધો એક કલાક તો આપણને વોક કરવું જ જોઈએ. અને સવારની પોરમાં થોડી એક્સરસાઈઝ કરી લે તો આખો દિવસ આપણો સારો જાય. આપ તો બોડીમાં એકદમ એનર્જેટિક લાગે.
સાચીવ છે ને. મારી જીવનશૈલી ઘણી બધી બદલાવ કરેલી હોય. છે. જેમ કે છે ને હું હવે સવારે છે ને વેલી ઉઠી જઉં છું. વેલી ઉઠ ઠીને હું પહેલાં થોડા પ્રાણાયમ કરી લઉ છું, પછી થોઙુ અડધો કલાક અ ચાલવા માટે જાઉં છું. એટલે એનાથી મને છે ને આખો દિવસ એટલું શ્રુતીલું રહે છે ને એટલું એક્ટિવ લાગે છે ને મને તો બોવ જ સારું લાગે.
હા, એ તો છે.
હ.
આ એક સવારે સવારે પોરમાં એક્સરસાાઈઝ કરે ને એટલે એનાથી બોઉ બધા ફાયદાઓ તો થાય છે.
એત
હમ. હવે મને પણ લાગે છે કે હું પાછું કંઈ યોગા વોગા સ્ટાર્ટ કરી દવ કે ઘરમાં જ આપણે કરી લઈએ થોડા ઘણા એ પણ ચાલે.
હા, એ પણ ચાલે અને યોગા છે ને આપણને બોઉ જ ફાયદા થાવ-થાય છે. યોગાથી. એનામાં ભલે અસર ધીરે ધીરે થાય પણ એ તમારી બધી જે બીમારીઓ હોય ને એને જડમૂળથી કાઢી નાખે છે.
કે છે. તમે કેટલા વાગે જાઓ યોગા કરવા માટે?
અ ઉં સવારે સાત થી આઠ વાગે જાઉં
હા, અચ્છા એ સરસ ટાઈમ છે.
અને સવારના, સવારના ટાઈમે જે આપણામાં એનર્જી પણ બહુ હોય સવારનું ટાઈમ વાતાવરણ પણ બહુ સરસ હોય. એકદમ આપ ભૂખ્યા પેટ હોય, એટલે સવારનો ટાઈમ સૌથી અનુકૂળ. ટાઈમ છે કરવા માટે.
અને મતલબ આપણા બોડી પર એક્સરસાઇઝ મતલબ ડાઇટ પન વધારે મહત્વ નું છે એમા પન કાન કે ટ્વેન્ટી પરસેટ એક્સરસાઇઝ કામ કરે એટી પર્સન્ટ તો આપણા બોડી પર ડાઇટ જ કામ
હા, એ તો ખુબ જ મહત્વનું છે. અત્યારે તમે જોઓ ને અત્યારનું આપણું જીવનશૈલી એટલું બધું બદલાઈ ગયું છે. કે મતલબ આપણું ખાન, પાન બધ ું જ બદલાય. જો છે એના લધે આપણને કેટલા બધા રો. તો થાય છે. એટલે આપણે ખાવામાં પણ આપણે કંટ્રોલ તો રાખવો જ જોઈએ.
અને વધારે મસાલા વાળું.
હા અને પેલાના કર. તો હવે આપણા મતલબ જીવનશૈલી એકદમ શૈલી થઈ ગઈ છે ને આ બધા ઉપકરણો આવી ગયા છે તો આપણને એટલું હાડ મારી જે એવું કંઈક ઘરમાં પણ એટલું કંઈ કામ.
કામ નથી રેતું નહી તો પહેલા તો શું કે ઘરમાં કામમાં જ જેમ ઘર. ઘંટી પિસ્તા હા. તેથી કપડા ધોતા આમ કરતા. તો એમાં એ લોકોને એક્સરસાઇઝ થઈ જતી હવે આપણને આ બધું ક્યાં હોય છે માન માન થોડું ઘણું ઘરનુંું કામ હોય છે એમાં નથી થતું આપણું.
હા બિલકુલ સાચી વાત છે. એટલે જ તો પછી ધીરે ધીરે આપણેે છે ને આપ. આપણી જાત પર ધ્યાન આપવું જ. પડશે કેમ કે આપણે સારા રહીશું તો આપણો પરિવારને આપણે સારી રીતે સાચવી શકી. સો.
હમ વાત તો બરાબર કીધી.
હા એટલે મેં હા એટલે તો મેં કીધું યોગ. તો તમને ખબર કેટલા બધા ફાયદાઓ થાય છે આપણાં શરીરમાં એટલા બધા એક્યુપ્રેશનના પોઈન્ટ છે કે એક એક્યુપ્રેશનના પોઈન્ટ. થી કેટલી બધી બીમારીઓ દૂર થાય છે. અ જી. કેટલા બધી મુદ્રાઓ છે પ્રાણ મુદ્રા. મુદ્રા વાયુ મુદ્રા આકાશ મુદ્રા. અ એ બધી મુદ્રાઓથી બી ઘણો બધો.
ઘણો બધો ફાયદો થાય. છે.
હા. તમને ખબર છે અત્યારે અમને છે ને ત્યાં મતલબ જલનીતિ ને, સૂત્ર નીતિ એવું બધું શીખવાડે છે તો પેલા તો હા પેલા મને થોડો ડર લાગતો હતો જલની. કરવામાં, બટ એ. એક બે વાર ના અભ્યાસ પછી હવે તો બહુ સરસ.
નહી નહી હું જોયું છે મેં મે કોઈ જ પર્સનલ ટ્રાય નથી કર્યું, પણ મેં પોતે જોયું છે આવી રીતે બધાને કરતા બનામ થાય કે કેવી રીતે કરતા હશે પણ જે કરે ને એ લોકો ના આમ કે નહી થઈ જાય એ લાગે ખાલી એવી રીતે, બટ એ થઈ જાય છે.
હા નહી નહી.
પણ આમ છે કે હું કોઈ દિવસ ટ્રાય કરીશ.
કરો એનાથી પણ ઘણા બધા લાભો થાય. છે આપણને.
થોડુંમાં, મતલબ શરૂઆતમાં આમ થોડું ડિફિકલ્ટ લાગે પણ ધીરે ધીરે થઈ જાય ને.
હા બસ મને પણ પેલા તો બહુ ડર લાગ્યો પછી એક બે વાર ટ્રાય કર્યું. પછી તો મને સારી રીતે ફાવે. આવી ગું અને સારી, અમારા જે શીખવાડે છે ને કોચ છે ને ટ્રેનર, એ બહુ સરસ શીખવાડે છે અમને. હા, એટલે જ અને તમને ખબર છે સૂર્ય નમસ્
હા એ તો સૌથી સરસ છે.
હા. અમને છે ને મંત્રો મ ની સાથે અમને છે સૂર્ય નમસ્કાર કરાવે છે, અને બૂ જ સરસ કરાવે છે તો આપણે સૂર્ય નમસ્કારના જ એ બાર અભ્યાસ આપણે, અડધો કલાક કરી દઈએ તો કેટ
કેટલા, હું શું કેવું તમને બીજા તમે એક્સરસાઇઝ કરો કે ના ર તમે સૂર્ય નમસ્કાર જ બાર જેમ તમે કહો છો, એટલી વાર કરી દો ને તો તમારી બધા યોગા બધી એક્સરસાઇઝ એમાં આવી જાય એ સૂર્ય નમસ્કાર કરે એવો ખાલી એક અલગ એક્સરસાઇઝ છે. એમાં બધું જ આવી જાય.
યો અને એ સૂર્ય નમસ્કાર તો ખબર વર્ષોથી ચાલ્યો આવતો આ ભગવાન શ્રી રામજી શ્રી હનુમાનજી બધા પણ સૂર્ય નમસ્કાર કરતા હતા.
હમ.
હા.
છે. તો હવે કરું છું હું પણ ટ્રાય કરું છું હવે થોડું થોડું. થોડું થોડું. કરું છું, તમે મને મોટિવેશન આપતા રહ્યો. તો હું થોડું વધારે કરવું પછી.
ના ના આપે કરવું જ જોઈએ કેમ કે અત્યારે મતલબ આપણું શરીર છે ને હવે પેલા જેવા રહ્યા નથી. કેટલી બધી બીમારીઓ થઈ જાય છે. અ બધું ખાનપાન બદલાય છે એટલે આપણે છે ને આપણા શરીરને એક્ટિવ રાખવું બહુ જ જરૂરી છે, એટલે આપ
જરૂરી છે.
નિયમિત રીતે આપણે છે ને એક્સરસાઇઝ યોગા કરવું જ
કરવું જ જોઈએ. કારણ કે પહેલાના હવા પાણી પણ શુદધતા ખાવાનું પણ સારું હતું, અને એ લોકોનું શરીર એ હિસાબથી સારું રહેતું હતું આપણને હવે આ બધું નથી મળતું, આપણે આપણે જાતે જ મહેનત કરવી પડશે આપણા શરીર માટે.
બિલકુલ, અને હવે મતલબ આપણું બહારનું ખાવાનું હોય છે એમાં કેવું તેલ વાપરે કેવું નહી. પછી એના લીધે કોલેસ્ટ્રોલ ને વધુ પામ એલે એવું બધું યુઝ કરે કોલેસ્ટ્રોલ વધી જાય, એટલે એનાથી પછી ઘણી બધી કે હૃદયરોગોની બીમારીઓ થાય કેટલી બધી બીમારીઓ
કેટલી બધી થાય છે હા, એટલે તો હું કેવું છું ને ઓલ પણ ઓછું કરવાનું મસાલો ઓછું કરવાનું જેમ આપણી ઉંમર વધે ને, એ હિસાબથી ઓઇલ અને મસાલાવાળી વસ્તુ અવોઇડ જ
સાચે. અને મેં તો મારા બાળકોને પણ તત્યારથી જ મતલબ બધું ફાસ્ટ ફૂડ ખાવાનું. અને એ બધું બહુ જ ના પાડું છું. છું અને એમને પણ હું નિયમિત ભલે એમને છે ને સાંજે જ ટાઈમ મળે છે બાળકોને, તો હું થોડા પ્રાણાયામ કે યોગાના જે આસનો છે ને એ તો કરાવું જ છું હું.
કામ થોડા આમ થઈ જશે.
હા, તમને ખબર છે વૃક્ષારોપણ, હા ઓલું એક એક આસન છે, તે એના આ એ આસનથી, કેટલી છોકરાઓની એકાગ્રતા વધે છે. એમાંથી એ લોકોને કોન્સ્ટન્ટ વધે છે એ લોકોની એકાગ્રતા વધે છે. વૃક્ષાસન કરીએ કરવાથી. હા, એટલે એવા ઘણા બધા આ છે કે તમને બહુ જ એમાંથી લાભ થાય છે.
હા આસનોથી તો બહુ બધા લાભ થાય જ છે, યોગા તો કરવા જ પડે.
હા. એટલે એ બહુ જ જરૂરી છે. કે હર ઘર યોગા એવું એક સ્લોગન પણ છે કે દરેક ઘરમાં યોગા હોવા જ જોઈએ. કરવા જ જોઈએ લોકોએ.
બરોબર કીધું આપડે સારા તો આપણા ઘરના મેમ્બર પણ સારા, પછી ઘડપણમાં કોણ આપણું આમ ધ્યાન રાખશે આપણે આમ ઘોડા લઈને બેસી જશું એના કરતા હમણાં થી થોડું થોડું કરતા રહીએ, તો તે ઉંમર સુધી આપડા પણ ઘોડા સહી રહે શરીર સહી રહે.
નઇ નઇ સાચી વાત. છે, એટલે આપણેે તો આપ આપણી જાત પર ધ્યાન આપવું જ પડે. પડે છે અને જો કોઈ વાર મારાથી નય પણ જો યોગા એક્સરસાઇઝ તો હું મતલબ અડધો કલાક નો તો વોક લઈય જ લોવ.
હા એ તો કરી જ લેવાના.
હા. એટલે એટલે શું થોડો તો ટાઈમ કાઢવો જ પડે આ. આપણે આપણા માટે.
નઇ આપડે આપણા શરીર માટે તો અડધો એક કલાક તો કાઢવું નઇ તો સવારની તો સાંજ, ગમે તે ટાઈમે ટાઈમ કાઢી જ લેવો જોઈએ.
નહી નહી બહુ સરસ છે બસ એજ કે મેં તમને કહેવા માટે કે ફોન કરો હતો.
હા તો હવે તમે નેક્સ્ટ ટાઈમ જાઓ તો મને પણ કેતા જજો.
જરૂર જરૂર ચલો ને તો હું તમને પછી ફોન કરીને જાણકારી આપી
હા હા ચાલો, હમ હા હા બાય.
રાધે રાધે.
રાધે રાધે.